હા, જય શ્રી કૃષ્ણ.
કૃષ્ણ શું કરો છો?
બસ આ જમ-જમીયા હમણાં. તમે શું કરો?
જમી લીધું અમારે જમવાનું હજી બાકી છે અમારે તો આવ્યા નથી હવે આવશે એટલે જમીશું.
એ. અમે જસ્ટ જઈમાં.
હા, હા.
હમ્મ બોલો શું બનાવેલું જમવાનું?
અહ આજે તો હું કઉ છું ના કેરીનો રસ અને દાલબટી બનાવેલી છ
હા અરે દાલવાટ
અમારે અહી તો એનું બહુ દાલ બટ ટી નો બઉ ક્રેઝ છે.
મને બી બહુ ગમે દાલ બાટી.
અમ્મ તમારે ત્યાં કોઈ પેટ તેનિમલ ડોગ જેમ કે ડોગ કે કેટ કે પેરટ કે એવું રેબિટ એવું બધું કઈ છે કે?
હા મારા ઘરે છે ને પેટ ડોગ છે. એનું નામ જેની છે. ડોગી છે. ફિમેલ કોમેડિયન છે છે અમારી ઘરે તમારા ઘરે
હા હા મારા મારા ઘરે તો નથી મારા પિયરમાં ત્યાં છે એક ડોગ જીમ્મી કરીને મારા છોકરાઓ એના સાથે એટલા ફ્રેન્ડલી એ પણ ફિમેલ ડોગ છે. તો એટલા ફ્રેન્ડલી છે એ લો બહુ જ એને યાદ કરે છે જયારે પણ ફોન કરે છે ને તો માણસો પ્રત્યે એમની ઓછું વાત કરે છે ને મારી ડીમ જીમ્મી શું કરી રહી છે મારી જીમ્મી
હા મને બી બો લગાવ છે મારા બી પિયરમાં જ છે મારી જેની છે. એના એના સાથે બો લ ગાવ છે મને જરા બી એને કઈક થાય તો મને મારું જીવ ઊચું નીચું થઈ જાય. એને અ અ આપ આપણને પણ એકલા નહીં છોડે એ લોકોને એવ લોકો કરતા વધારે એ લોકોમાં ફીલિંગ્સ હોય એ લોકો વધારે આપણને સમજે. આપડે જરાક બી સા ઉદાસ બેસેલા હોય શાંત બેસેલા હોય તો આપણી પાસે આવે આપણને ચાટે મતલબ પૂછે કે શું થયું કેમ રડે? એટલું એ લોકોને આપણા પ્રત્યે પ્રેમ હોય આપણેે ઘરે આવે તો એટલા ખુશ થાય આપણે આપ પણ આપણા ઉપર કૂદે ને બહુ રાજી થાય એ. એટલે હા એના વગર ચાલે જ નઈ ઘરમાં હા.
હા એક એમ હોય કે એક ચહેલપહેલ હોય છે કે કોઈ પણ પેટ એનિમલ હોય તો પણ આપણે ઘરના બે એક કે બે જણા હોઈએ તો એક એનિમલ હોય તો સુ રક્ષા બી હોય અને એ આપણો ટાઈમ પણ પ્રસાર
હા, એજ મારા મમ્મી એકલા રેય તો એ મતલબ અમારુ પેટ ડોગ જેની છે તો ઘર ભરીડયુ ડર લાગે ને સારું લાગે એટલે મમ્મી એકલા હોય તો બી ટેન્શન ની કોઈ બી આવે તો એમને ચોક્કના કરી દેય આપણને કે કોઈ આયવું છે એટલે લાભ ઘરમાં બી બો સારું લાગે. પેટ પેટ ડોગ હોય તો ઘરમાં બહુ સારું લાગે ખુશીનો માહોલ હોય ઉદાસ રહેવા જ નહીં દે આપણને.
સાચું કહો છો તમે એકદમ અને આ વાત તો છે જ કે એનું અલગ જ એ હોય છે આપણેને ખેર એમની ખોરાકનું બધું આપણને પણ બહુ ધ્યાન રાખવું પડે છે કે હા એમને ખાવા પીવાનું પછી જે બીમાર હોય છે જે ઉદાસ હોય છે
હા હા આપણને હા બહુ ધ્યાન રાખવા પડે કે એ લોકો તો બીચાર બોલી નહી શકતા આપણને જ સમજવું પડે કે શું થયું છે એને આપણે એ ઉદાસ હોય તો આપણને જ સમજવું પડે કે શું થયું છે એ લોકો બિચારા બોલી નહી શકતા કઈ ક નહી શકતા આપણને કે એમને શું દુખતું છે શું પ્રોબ્લેમ છે એજ અમારા ત્યાં ડોગી છે એને એટલું પોતાનું જ ખાવાનું ખોરાક નહી ગમે અનેને બધું જો માણસો ખાઈ એને ભાવે બધું એને અંકી એને ને ચોકલેટ ને પણ એ લોકો એટલે એટલું બધું હા એવું બધું હા
ખાખરા નો નાસ્તો કરે ને મારે તો શું છે કે મારો ભાઈ અને રા છોકરાઓ જાય ત્યારે ખાખરા નો સવારે નાસ્તો કરે ને તો એને પણ ખાકરો જોઈએ
હા એલે બ હા એ લોકો ને એું બધું ભાવે પોતાનું ખોરાક નહી ભાવે આપે જે ખાઈએ એને જોુએ કે તમે શું ખાતા છો એ આપો ને ફેસ બી એવું એટલું પ્યારું કરે કે આપણને આપવાનું મન થઈ જાય
હા એ આગળ પાછળ પુછડું હલાવે અને પછી હા
એજ એટલે આપવા જ પડે બું નીચે વોકિંગ પર લે જાય તો બ સારું લાગે એના આપડે બી નીકળે વોક પર એના બહાને તો ઘરમાં જ બેસી રહેહી એવું હોય તો નીચે જાયએ ફરીએ થોડા
સાચું કું છું ત અમારે પણ એવું જ છે એને ફરવા લઈ જવા પડે બેવ ટાઈમ એના છી પી છી પી કરાવવા બાર લઈ જો પડે એટલે ફરી બી લે અને હા એ બી થઈ જાય તો એના માટે પણ એને બહાર લઈ જવું પડે પછી એ પણ એક આપડ રૂટન
રૂટીન થઇ જાય હા
આપણને પણ કોઈ એક સારો કામ મળી
તો એ છે ને એમના વગર ઘરમાં સારું બી ની લાગે ઘરમાં ને એવું હોય તો કઈ ઘરમાં સારું ની લાગે એ હોય તો ઘર એકદમ ખુશી વાળું એકદમ ભર્યું ભર્યું લાગે નહી તો એના વગ ઘર ઘરમાં હમણાં અમને ગમે જ ની એની આદત પડી ગઈ છે. નવા નવા લાવેલા ત્યારે મમ્મી બહુ અડડા તા કે કેમ લાયવા આને કોણ કરશે એનું શું શું પોટી સાફ હમણાં મમ્મી ને જ એના વગર નઈ ચાલે
હા સાચી કહો છો તમે અને પણ મારે પણ શું છે કે મારે એ અહ મારે પણ પહેલી વખત લાવતા હતા ને મારે શું છે ભત્રીજો છે ને એ જીત કરીને કે કે મારે લાવવાનું છે લાવવાનું છે. એમ તો એમને જીત કરી ને પછી અ લ લયા ત્યારે જયારે એ લાવતો હતો ને એના ફ્રેન્ડના ત્યાંથી લાય્યો હતો તો એ લાવતો હતો તો બધા મના કરતા હતા કે ના કોણ કરશે એનું પછી તો બધાને એટલું ગમ્યું ને કે અ હવે તો એને હા હવે તો બધાને બહુ એની સારી રીતે કેર કરે છે
હા એજ એક વખત આવે નવું નવું ત્યારે બધાને એવું લાગે પણ જે આપ એ એ લોકો એટલું આપણને પ્યાર આપે અફેક્શન આપે કે આપણને પોતાને જ એમના પ્રત્યે આપણને પ્યાર થઈ જાય કે એટલા એ લોકો આપણું ધ્યાન રાખે આપણને એકલા બેસવાની રહે આપડી કેર કરે આપડી બ ધ્યાન રાખે એટલે હારું લાગે આપ બન્ન
સાચું કહો છો તમે પણ એક એક પ્રોબ્લમ પણ થઈ જાય કે અમારે ક્યાં ટ્રાવેલ કરવું હોય ઘરના બધાને કોઈ ફંક્શનમાં જવુ હોય હા તો એક જણને એના લીધે રોકાવવું પડે છે
હા અમારે બી એવું છે પણ હા
ને એક પેલા કોઈ જઈને આઈ જાય પછી
હા અમારે બેી એવું પણ એને મતલબ આદત નાખેલી છે તો ત્રણ ચાર કલાક તો એકલી રહી ઘરમાં પણ અમારે કઈ ટ્રાવેલ કરવું હોય બે દિવસ માટે કે ગામ જવું હોય તો તમારે મો- ત્યાં રહી છે તો એમના ત્યાં જતી રહી થોડા તો એમને ત્યાં બી રહી જઈએ એટલે એનું ટેન્શન નથી એમ તો એને આદત છે તો ઘર માં તોચ કલાક તો એટલી રહીએ
હા હા નહી પણ અમારે ત્યાં એ ડોગ છે ને એ તો એક લો નથી રહેતો એને તો અ કોઈને કોઈ માણસ જોઈએ
હા એને પેલા તો એવી ટેવ પાડેલી છે ને.
હા અને બાકી તો કોઈ ગેટની પણ હાથ લગ
હ હા હા એ જે લોકોને બધું ખબર પડે રાતના બી કોઈ થોડું બી લિફ્ટ કે એવું કઈ અવાજ જ આવે ને તુરંત ભોકે જોર જોર થી. એેખા આપણને ચોકન્ના કરી દે કે કોઈ આયવું છે.
સાચું અને એ એમને પણ એમને પણ અ ક્યારે હેર કટ કરાવવાનું પછી ઇન્જેક્શન લગાવવાની એની પણ
હા એ લોકો ન હા એ છેએ જે તો હા એમાં બહુ ન એને નખ કાપવા દેય, વાળ કાપવા ની દે બો નખરા ઇન્જેક્શન બી ન લે જેમ તેમ એને પકડી ને ઈંજેક્શન અપાવો પડે.
હા સાચું કહો છો તમે એકદમ. એ બધું કરાવવું પડે આપણને. અમારો જે ભ બીજો છે ને એ એને બહુ શોખ હતો તો એ લઈને આવ્યો છે. તો હવે બધા સૌથી વધારે કેર તો એ જ કરે છે એને લાવી, લઈ જવી એને હોસ્પિટલ લઈ જવું હોય. તો એ પણ એ બધું એ જ કરે પછી મારો ભાઈ છે ને તો એના એમને પાછળ પાછળ પડતી રે એનું પણ ફિક્સ રૂટીન છે. ક્યારે કોની પાસે જવાનું એને બધું ખ્યાલ હોય. કે જયારે જમવાનો ટાઈમ થઈ જાય તો એ રસોઈના બહાર એનું પણ પોટ બત તન હોય છે. એ બર્તન ની આગળ જે અગાડી જોઈને બેસી જાય કે હવે મારી
જમવાનું આ આપી દો મને, હ હ એ લોકોને બધું ખબર પડ ખાવું હોય તો આપડી પાસે એને ઊભા રહી જાય કે અમને આપો જમવાનું ભોખવાનું ચાલુ કરી દે.
આવે તો એટલી મતલબ એક્સાાઈટેડ થાય છે જે એ કોઈ જાણવાળા હોય અને જે કોઈ અજીબ હોય કોઈ એમ સંદિગ્ધ માણસ હોય તો પછી એ ભોકેને ભોકે અને જો કોઈ આપણાથી
હા એ લોકોને સેન્સ આવી જાય. કે કોણ સારું છે ને કોણ સારું નથી એટલે એ લોકો જે એ લોકોને નિગમે એ લોકોને ભોકી જાય. એને કોઈ સારું નહી લાગતું હોય તો અને ફેમિલીયર હોય તો બવ ખુશ થાય એને જોઈને.
હા એ વાત સાચી તો એક પ્રકારથી આપડે કોઈ ઘરે કોઈ પેટ ડોગ લાઈએ તો આખું ઘરમાં હલચલ હોય એના કારણે કેટલા બધા આપડે. અ વિ વિભિન્ન આપણે જો એકલા રહેતા હોઈએ તો આપણને એમ એમ હલન ચલન થીને એમ એવું લાગે કે હા ચલો ઘરમાં કોઈ છે એમ છે ચેહેલ પેહેલ
હા એ છે બો સારું છે. હા ઘરમાં સારું લાગે એમ વાત વાતાવરણ એકદમ સારું થઈ જાય.
હા અને બીજું પોઝી ટીવ જાય અને અઅ આપણને સાવધાનીથી પણ આપણને સાવચેત પણ કરે છે. તો એ પણ આપણા માટે બહુ સરસ
હા એજ અહીં હમણાં. અમે મારે અહીંયા સાસરામાં પણ એક કેટ છે. રોજ મતલબ પાલેલી નથી પણ એ રોજ આવે. રોજ સવારે આવે. દૂધ પીવા માટે આવે, સાંજે બી આવે, ને ક્યાં ક્યારે આવશે મારી પાસે બેશશે ને. તો સારું લાગે આપણને પણ.
હા સાચું કોવ છો અને એ જુઓનો જીવ પણ હોય છે તો એ લોકો પણ કેટલા એવો હોય છે કે જો આપણેે એમના પ્રત્યે દયા રાખીએ, દયાલુ રાખીએ તો એ આપણા સાથે પણ આમ સારા ઈમોશનલી કનેક્ટ થઈ જાય છે. પણ જો આપડે થોડું એમ અ એમને સારા નહીં રાખીએ તો એમને બી બહ ખ ખબર પડે છે કે આ કેવી રીતે અમને રાખે છે કે શું.
હા, એમને ખબર પડી જાય. એજ. એ લોકોને બી પ્યાર પ્યાર જોઈએ હું જોએ એ લોકોને ખાલી એના એમના જોડે પ્યાર કરે તો એ લોકો બો ખુશ થઈ જાય. કેટલા વફાદાર હોય. આપણને જરાક કંઈ થાય એ લોક લોકોનએ એવું એ લોકો રડવા મતલબ એવા ઇમોશ શનલ થઈ જાય, રડવા લાગે. એ લોકોને આપણને કઈ રડતા જોઈ તો આપણને ચૂપ કરાવે કે તમે રડો નહીં. એ છે એક ફ્રે હા ફ્રેન્ડ જ જોઈ માણસોના ડોગી તો એ લોકો ના ફ્રેન્ડ જ હોય.
સાચું કોવ છો. હા એકદમ લોયલ ફ્રેન્ડ હોય. લોયલિટી તો બહુ જ હોય એ લો કોથી એટલે માણસો કરતા તો આપડા જાનવર બુ બધી જે જાનવર હોય
હા, એજ. હા એજ ને માણસો પર ભરોસો નહીં થાય પણ એ લોકો પર થાય.
સાચું કહો છો તમે ચાલો
હા હા ચાલો શુભરાત્રી હા હા જય શ્રી કૃષ્ણ